ટુ
કેમ છો, મજામાં.
હા, બધા મજામાં. હું કેવો.
તો આજે તમને હું એક મારા જીવનનો યાદગાર, સ્કૂલ લાઈફનો એક્સપિરીયન્સ તમને શેર કરવા માગુ છું. સ્કૂલ લાઈફ એટલે, આપણા ભણતર જ નહીં, પરંતુ જીવનના ઘણા બધા મહત્વના પાઠ શીખવાનો સમય છે. અહી આપણો મિત્ર બનાવ બનાવીએ છીએ, શિક્ષકો પાસે જ્ઞાન મેળવીએ છીએ. અને સાથે સાથે ડિસિપ્લીન, રિસ્પેક્ટ અને ટીમવર્ક જેવી વેલ્યુ શીખીએ છીએ. મને આજે પણ મારી સ્કૂલ લાઇફ યાદ આવે છે. મોર્નિંગ ક્લાસ લેક્ચર, લેક્ચર બ્રેક, સ્પોટ ડે એ બધું એકદમ ખાસ હતું. સ્કૂલ એ એક જ એવી જગ્યા છે જ્યાં આપણું ફ્યુચર બિલ્ડ થાય છે. મારી સ્કૂલ લાઈફની વાત કરું, તો મારી સ્કૂલ લાઈફ ખુબ જ મસ્ત હતી. મારે પણ મારા માટે મારી સ્કૂલ લાઈફ એ લાઈફનો ગોલ્ડન પીરયડ હતો, જેમાં તે સમયે આપણે કોઈ ટેન્શન ન વગર મઝા કરતા હતા, અને સાથે ઘણું શીખતા પણ હતા. ફ્રેન્ડ સાથે મસ્તી, ટીચરની ગાઈડન્સ, એક્ઝામનો પ્રેશર આ બધું મળીને સ્કૂલ લાઈફને યુનિક બનાવે છે. આજકાલ જ્યારે આપણે મોટા થઈ ગયા છે, ત્યારે સમજાય છે, કે સ્કૂલ લાઈફ એટલે સ્પેશિયલ હતું. તો સ્કૂલ લાઈફમાં આપણે કેવી યાદો બિતાવી, એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે.
હા તમે કીધું તેમ, સ્કૂલ લાઈફ એ બહુ મસ્ત લાઈફ હતી, કેમકે હું પણ નાનો હતો ત્યારે સ્કૂલ જતો હતો, ત્યારે મારા પણ ખુબ ફ્રેન્ડ હતા, અને અ અમે અમે નાના અત્યારે મારા નાના ભાઈ પણ હું હાથે આવતો હતો, પણ થોડાક વરહ પછી તે પણ આઘે ગીયા કર્યા અને પછી ધીરે ધીરે અમે સ્કૂલ લાઈફમાં ખુબ એન્જોય કયરુ, કે અમે જિંદગીના બધા ડોસ શીખી ગયા કે જિંદગીમાં હું હું કરવાનું પછી પછી ડ્રીમ ડ્રીમ જોયા કે સર લોકો ખૂબ જ સારા હતા તેઓ અને ફ્રેન્ડ લોકો પણ ખૂબ જ સારા હતા પછી કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે ફ્રેન્ડ લોકો જ કામ આવે છે એટલે સ્કૂલે આપણને આપણને કોહિનો પાસે એવું લાગે મને તો
હમ ચાલો આપણે સ્કૂલ લાઈફની ડેલી રૂટીનની વાત કરીએ તો સવારમાં સ્કૂલ જવાનું એક્સાઈટમેન્ટ કઈ અલગ જ હતું યુનિફોર્મ પહેરવાની બેગ તૈયાર કરવાનો હોમવર્ક ચેક કરવાનું આ બધું ડેલી રુટીન નો ભાગ હતો સ્કૂલ પહોંચ્યા પછી અ સ્કૂલ પ પહોચ્યા પછી પહેલા આપણેે પ્રાર્થના કરવાની પછી પ્રાર્થના કર્યા પછી ન્યૂઝ રીડિંગ કરાવે પછી પોતાના નવા નવા વિચારો રજૂ કરવાનો એક અદભુત નજારો હતો ત્યાં આથી ડિસિપ્લિન કોન્ફિડન્સ વગેરે જેવું ડેવલપ કરવાનું ખૂબ જ ઈઝી બની ગયું પછી ક્લાસ શરૂ થતા દરેક સબ્જેક્ટના અલગ અલગ ટીચરો અલગ અલગ સ્ટાઈલમાં અલગ અલગ પદ્ધતિઓથી આપણને તે સબ્જેક્ટ નું સમજ પડે તે રીતે સમજાવતા ક્યારેક લેક્ચરમાં અ કયેક ક્યારેક લેક્ચર કેટલાક લેક્ચર તો બોરિંગ પણ લાગતા હતા પણ બધા જ લેક્ચરમાં મજા આવતી હતી
હા તમે કીધું તેમ કે આપડા સારા જીવનમાં એવું તો લાગતું હતું કે સ્કૂલ હું જાય કરવાનું કે તમે કીધું તેમ લેકચરો પણ બહું ઘણા હતા અને જેના લીધે આપણને બઉ બોરિંગ આવતા હતા કે અમુક લેક સારા લાગતા હતા અને અમુક લેક્ચર બહુ ખરાબ લાગતા હતા મને તો સાયન્સ નો લેક્ચર અને મેથસ ન લેક્ચર ગમતા જ ન હતા મને ખાલી ઇંગ્લિશ નું લેક્ચર ગમતો કેમકે ઇંગ્લિશમાં થોડું ઘણું સમજ પડતું હતું કેમકે મેથસને સાયન્સમાં તો હમજ ને પડતું હતુ જેના લીધે હું તો લેક્ચર અમુક ભરતો ન હતો અને સ્કૂલ જતો ન હતો પણ હવે સ્કૂલની યાદ આવે છે ધીમે ધીમે
હા અને મને તો મારો તો ફેવરેટ પાર્ટ હતો લન્ચ એમાં ફ્રેન્ડ સાથે બેસીને ટિફિન શેર કરવું જોક કરવું એ મોમેન્ટસ કઈ અલગ જ હતી ક્યારેક ટીચર ક્લાસમાં આવે તો તે પહેલા જ આપણે મસ્તી અમે મસ્તી શરૂ કરી દેતા અને ટીચર અચાનક આવી જાય તો બધા સિરિયસ બની આ ક્લાસમાં સાયલેન્ટ બની જવું એ ખુબ જ મસ્તી કરતા અમે સ્કૂલનું રૂટીન સિમ્પલ હતું પણ તેના માટે ઘણો આનંદ હતો ટીચર્સ સ્કૂલમાં લાઈફ નુ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તેઓ માત્ર સબ્જેક્ટ જ નહી પરંતુ લાઈફ લેસન પણ શીખાવે છે કેટલાક ટીચરો સ્ટિક હોય છે પણ તેમની ઇન્ટે ઇન્ટેનશન હમેશા સ્ટુડન્ટના બેનિફિટ માટેનો જ હોય છે ગુડ ટીચર્સ સ્ટુડન્ટને એક્સપિરિયન્સ કરે છે કે મોટિવેશન કરે છે અને એક ટીચર યાદગાર છે જે હંમેશા કહેતા હતા કે હાર્ડવર્ક નેવર ફેલસ આ લાઈન આજે પણ મને મોટિવેશન કરે છે જે માટે હું કોઈ બી એક્ઝામ આપું કે કોઈ પણ અ કોઈ બી એક્ઝામ આપું કે કોઈ પણ કોમ્પિટીટીવ એક્ઝામ તો મને આજ લાઇન યાદ આવે છે કે હાર્ડવર્ક ઇસ નેવર ફેલ્સ મતલબ હાર્ડવર્ક કરો તો તમે કોઈ દિવસ જિંદગીમાં ફેલ નહીં ટીચરની વાત મને હજી પણ યાદ છે
હા તમે કીધું તેમ હાર્ડવર્ક કરવા થી અમને પણ એવી શીખામણ હતી કે ગમે તે પરિસ્થિતિ આવે તમારા પાસે તો તમારે હારવું નહી અને જેને લીધે અમને પણ બહુ મોટિવેશન મળ્યું જ્યારે પણ હું ફેલ થયો. ત્યારે હું એવું જ વિચાર્યું કે આ તો ખાલી થોડાક સમયની વાત છે અને એવું જ થયું અને મને પછી બહુ મોટી સફળતા મળી અને જેના લીધે હું મારું જીવન સારું છે એમ મને લાગે હું અ હું ક્રિકેટમાં ખુબ જ રસ ધરાવતો હતો પછી મને ધીરે ધીરે પછી આવા સ્કૂલ ટાઈમમાં ક્રિકેટ ખુબ જ રમતા હતા હવારમાં ઉઠીને જતા હતા અને ક્રિકેટ બેટ લઈને જતા હતા જેના લીધે સ્કૂલ જા જવાના કરતા ક્રિકેટ રમવાની બ મજા આવતી હતી અને બધા સાથે મળીને રમતા હતા એ પણ બહુ મજા આવતી હતી અને સાથી બેહીને ટિફિન ખાતા હતા એકબીજાને ટિફિન ખાતા હતા એટલે સ્કૂલ લાઈફ બહ એમ તો સારી હતી ભણતર પણ એમ તો સારું હતું અને જેના લીધે આપણે ટકી શક્યા છેએ જીવનમાં
હા બિલકુલ સાચી વાત પણ તને ખબર છે ટીચર વગર આપડી રનિંગ પોસિબલ નથી તેઓ આપણને રાઈટ ડાયરેક્શન આપે છે જેના કારણે આપણે રાઈટ ડાયરેક્શનથી આપણે આપણું ગોલ જે અચીવ કરવાનું હોય તે એના પર આપણે જઈ શકીએ છીએ. ક્યારણ કે તેઓ આપને ઇમ્પ્રુવ માટે અ મારે પણ છે વઢે પણ છે પણ તે આપણા પ્લસ પોન્ટ માટે આપને કહે છે સ્કુલ મા આપણે ટીમવર્ક લીડરશીપ અને કોમ્યુનિકેશન સ્કીલ પણ શીખવવામાંઆવે છે આવી્ ગ્રુપ પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન દ્વારા કોન્ફિડન્સ વધે એ એ હેતુથી ટીચર લોકો પ્રોજેક્ટ આપતા પ્રેઝન્ટેશન કરાવતા આ બઘુમા આપડુ ફ્યુચર યુઝફુલ બને છે. જેના કારણે કોન્ફિડન્સ કોન્ફિડન્સ આવે અને કોઈ પણ સ્ટેજ પર ઉભીરેવાનુ સ્ટેજ ફીયર દૂર થાય એ માટે શિક્ષકો એ ખુબ જ મહેનત કરી હતી સ્કૂલ લાઈફ ફ્રેન્ડશીપ જ સૌથી મને લાગે. તો મારી સ્કૂલ લાઈફમાં તો અ ફ્રેન્ડશિપ જ સૌથી બ્યુટફુલ પાર્ટ છે ફ્રેન્ડશીપ સાથે બોન્ડિંગ જ લાઈફ ટાઈમ માટે રહે છે ક્લાસમેટ માટે ક્લાસમેટ સાથે મસ્તી કરવી ગેમ રમવી સિક્રેટ વાત શેર કરવી બધું જ સ્પેશિયલ છે અ ટ્રુ ફ્રેન્ડ્સ આપડા લાઈફમાં ઈમ્પોર્ટન્સ અ સપોર્ટ સિસ્ટમ છે સપોર્ટ સિસ્ટમ બને છે સ્કૂલ ફ્રેન્ડ સાથે યાદો ક્યારે ભૂલાતી નથી મારા હજુ બી કેટલા બધા ફ્રેન્ડો છે જે અમે સ સકુલ લાઈફ થી નાનેથી લઈને હમણાં સુધી બધા સાથે છે ભલે હમણાં બધા કોલેજમાં અલગ અલગ થઈ ગયા હોય પણ હજુ પણ એકબીજાને કોલ કરીએ તો પહેલા જે એવી નાનપણમાં વાત થતી હતી એવી જ રીતે આજે પણ એવી જ મસ્તીથી આજે પણ વાત. થાય છે એ સ્કૂલ ના દિવસ જ કઈ અલગ હતા.
હા તમારી વાત સાચી સ્કૂલ ના દિવસ ખુબ જ અલગ હતા કેમ કે કોલેજમાં બધા એમ તો બો ફ્રેન્ડને બો બનવા ના કરે પોતપોતામાં બિઝી હોય કોઈ નવા નવા મિત્ર મલી ગયા હોય કે જેના લીધે આ. આપણે મલવા તો ની એટલું બધું મળે પણ જયારે પણ મળીએ ત્યારે એવું લાગે કે આપણે બો ઘણા વર્ષ થી આપણે સાથે જ છે એટલે તે ખુબ ફ્રેન્ડશીપ ખુબ ઇમ્પોર્ટન્ટ સ્કૂલ લાઈફ ની હોય છે જેના લીધે મનતા લાગે અને સ્કૂલમાં આપણે જે પણ શીખ્યા એ આપણે જિંદગીમાં કામનું જ હતું અને આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સારા લાઈફ જીવી જ જોઈએ આપણે આજુબાજુના બાળકોને પણ જે ભણી ન શકતા હોય તેઓને પણ આપણે મદદ કરવી જોઈએ અને ધીરે ધીરે તેઓને પણ આગળ જોઈએ અને આપણે તેઓને પણ શીખાવવું જોઈએ કે આપણે ટ્યુશન આપવું જોઈએ ફ્રીમાં ને એવુ કે આપણને જે પણ આવડતું હોય એ આપડે શીખાવું જોઈએ.
હા સાચી વાત છે પણ ફ્રેન્ડ્સ સાથે ફનની મોમેન્ટ એનડલેસ છે ક્લાસ બંક કરવી લાસ્ટ બૈંચ પર બેસી ને વાતો કરવી ટીચરથી બચવું આ બધું ફન પાર્ટ છે સ્કૂલ ટ્રીપ્સ અને અ પિકનિકમાં અ અન ફર્ગો ટેબલ હોય છે સ્પોર્ટ ડે એન્યુઅલ ફંક્શન આ બધા ઇવેન્ટ્સ હોલ લાઈફને એક વધુ એક્સાઈટ બનાવે છે આ બધું મળીને સ્કૂલ લાઈફનો મોમેરેબલ મેમરી બનાવે છે, જે મેમરી આપ લાઈફ ટાઈમ સુધી ભૂલી શકતા નથી સ્કૂલ લાઈફમાં એકઝામમાં પણ એક મહત્વનો ભાગ છે એક્ઝામ આપણું નોલેજ ટેસ્ટ કરે છે ક્યારેક સ્ટ્રેસ પણ થાય છે તો ગ્રોથ પણ જરૂરી છે પ્રીપેરેશન દરમિયાન ડિસિપ્લિન ડેવલોપ થાય છે. ટાઈમ મેનેજમેન્ટ શીખવામાં આવે છે એક્ઝામ આપી આપીને આપણે એટલા મજબૂત થઈ ગયા છે કે હવે એક્ઝામનો કોઈ ડર રહેતો નથી કે ડિપ્રેશન રહેતી નથી કે એક્ઝામની પ્રિપરેેશન આપણે કેટલા સમયથી કેટલા સમય સુ સુધી માં કરી લેવી જોઈએ તેનો પણ કરતા હવે સીખી લીધું છે.
હા, ચાલો મલીએ આપણેે આગળ પણ એજ રી વાત કરીશ